મજામાં
બેગ્રાઉન્ડ મે અવાજ નહી આના હે
હા
આપડો વિષય કયો છે.
વૃક્ષ
તમે કય કેસો
હા
વૃક્ષ એ આપણને ઓક્સિજન અને કાર્બ ઓક્સિજન આપે છે અને કાર્બન ડાયોક્સાઇડ છોડે છે. તેથી અ દિવાળી ઉત્તરાયણ નવરાત્રી હોળી ના દિવસે પણ પેડની વૃક્ષની આસપાસ. પાંદડાઓ ફેલાયા હોય છે. તેથી વૃક્ષ આપણને ખુબ જ સારું હોય છે.
હ આભૂષણ છે જ્યાં વૃક્ષ હોય છે ત્યાંનું વાતાવરણ સ્વચ્છ. શીતળ અને આનંદમય રહે છે વૃક્ષ માત્ર મનુષ્ય માટે નથી. પરંતુ પ પ. પક્ષી અને પ્રાણીઓ અને અસંખ્ય જીવજંતુ માટે જીવન. આગળ છે તે ખોરાક આશ્ચર્ય અને સુરક્ષા પૂરી પાડે છે. જંગલોનું પૃથ્વીનું કુદરતી સંતુલન જાળવાનું મહત્વ. પૂર્ણ ભૂમિકા પૂર્ણ ભૂમિકા ભજવે છે. જંગલોમાં રહેતા પ્રાણીઓ અને છોડની વિવિધ પર્યાવરણને. સમૃદ્ધિ બનાવે છે જો વૃક્ષનો નાશ. થશે તો અનેક પ્રજાતિઓ લુપ્ત થઈ જશે. અને કુદરતી સંતુલન બગડી જશે તેથી જંગલનું સંરક્ષણ કરવું એ. આપડી સૌની જવાબદારી હોય છે.
આજના સમયમાં વધુ પ્રદુષણ વૈશ્વિક તાપમાન. સમગ્ર વિશ્વ માટે ગંભીર સમસ્યા બની ગઈ. આ સમસ્યા અ અસંસ્કાર ઉપાય વધુમાં. વધુ વૃક્ષો વાવાનો વૃક્ષ હવામાં રહેલા હાનિકારક. વાયુ નો શોષી લે છે. અને શુદ્ધ ઓક્સજન છોડે છોડે છે. અને ધૂળ વાળું ધૂળ વાળું અવાજનુ પ્રદુષણ પણ ઘટાડે. જેના કારણે માનવ સંવસ્થામાં સુધાર થાય છે.
શાળાઓમાં વિદ્યાર્થીઓને વૃક્ષ મહત્વનું સમજાવું જોઈએ છે દરેક. શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમો યોજવા. યોજવા જરૂરી જેથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યે. પ્રેમ અને જવાબદારીની ભાવના વિકસે. સમાજમાં પણ લોકો વૃક્ષો નુ મહત્વ સમજે અને તેના સર. શરક્ષણ માટે આગળ આવે તે જરૂરી છે. વૃક્ષ આર્થિક રીતે પણ ખૂબ ઉપયોગી છે લાકડું કાગળ રબર. ફળો ઔષધિઓ અને અન્ય. અનેક વસ્તુમાં વૃક્ષોમાંથી મળે છે ઘણા લોકોની. રોજી રોટી પણ. અને જંગલો પર આધારિત છે તેથી વૃક્ષનું સર. ક્ષણ કરવાથી પર્યાવરણની સાથે અર્થ. તંત્ર ને પણ લાભ છે લાભ થાય છે. અંતમાં એટલું જ કહી શકાય કે વૃક્ષ વિના પૃથ્વી પર જીવન શક. કે મકી છે. જો આપણે સ્વચ્છ હવા શુદ્ધ પાણી અને હરિયાળુ ભવિષ્ય ઈચ્છીએ. છી તો આજે જ વૃક્ષ વાવાનો અને બચાવવાનો સંકલ્પ લેવો જોઈએ. એક વૃક્ષ દસ પુત્ર સમાન એવી કહેવત. વૃક્ષો ન અમૂલ્ય મહત્વની સુંદર રીતે વ્યક્ત કરે છે.
હ સરકાર અને વિવિધ સંસ્થાઓ દ્વારા દરસ. દર વર્ષે વૃક્ષ રોપણ કાર્યક્રમ યોજવામાં આવે છે. પરંતુ વૃક્ષ. વૃક્ષો વાવાથી કામ પૂરું થતું નથી તેમને નિયમિત સંભાળ રાખવી. એટલી જ જરૂરી છે પાણી આપવાનું પશુને બચાવવાનું અને સમયસર ખાતર આપું આપવું જેવું બાબતો ધ્યા આભારી રીતે વિકસે છે જો દરેક વ્યક્તિ પોતાના જન્મ દિવસ લગ્ર દિવસ હોય તો ખાસ પ્રસંગે વૃક્ષ આવે તેનું જતન કરે થોડા વર્ષોમાં આપણા દેશના હરિયાળો અને બની શકે છે વૃક્ષ આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવે આવનારી પેઢીને સ્વસ્થ અને સ્વચ્છ પર્યાવરણ ભેટ આપે છે
આનંદ જીવન ન સાચા મિત્ર છે હું કોઈ પણ પ્રકાર ન શવાદ વધા રાખું છવ નાનવજત અને એની સષ સેવા કરે છે અને વો સુધી ઉશરીનો વિચાર વૃક્ષ બને છે અને પછી અનેક લોકોની છાયા પણ કુલ અને શુદ્ધ હવા આપે છે તેથી વૃક્ષ આપણને નિસ્વાર્થ સેવા અને ઉપકરણો પાઠ શીખવે છે હાલના ઝડપી શહેરીકરણ અને ઔષધિ વિકાસના કારણે હરિયાળી સતત જ રહી છે રસ્તા ઇમારતેને કારખાના બનાવવા માટે મોટા પ્રમાણ વૃક્ષો કપવામાં આવે છે પરિણામે ગરમી વધારો વરસાદમાં અનિયમિતતા અને પ્રદુષણ જેવી સમસ્યા વધી રહી છે જો સમયસરયો યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આવનારી પેઢીને ગંભીર પર્યાવરણ સંકટોનું સામનો કરવો પડી શકે છે વૃક્ષ ન સંરક્ષણ કરવું માટે સરકારની જવાબદારી નથી દરેક નાગરિકોએ કાર્યમાં પોતાનું ફળો આપવો જોઈએ ફાળો આપવો જોઈએ પોતાના ઘરમાં કોલેજમાં કાર્ય સ્થળે અને આસપાસની ખાલી જગ્યામાં બુવો જોઈએ સાથે સાથે પહેલા થી રહેલા વૃક્ષોને કાપવા બચાવવા માટે પણ જાગૃત ફેલાવી જોઈએ પર્યાવરણને બચાવવા માટે વૃક્ષારોપણ બનાવાની જરૂરી છે જો દરેક વ્યક્તિ દર વર્તે ઓછામાં ઓછું એક વૃક્ષ વા આવે અને તેની સંભાળ રાખે તો થોડા વર્ષોમાં લાગ નવા દૃ્ય તૈયાર થઈ શકે છે આ પ્રયાસથી હવા શદ બની શકશે વરસાદ નું પ્રમાણ સુધારશે પૃથ્વી બુ હરિયાળી બન અંતમાં ગુસ્સો આપણા જીવન નો અમૂલ્ય આધાર છે તેમની સરસ કરવું એ પ્રકૃતિ પ્રયત્નો આપણ કર્તવ્ય છે ચાલો આપણે મળીને સંકલ્પ કરીએ છી કે વૃક્ષ વાવીશું વૃક્ષ બચાવીશું અને વૃક્ષ હરિયાળું ભારત બનાવીશું
જો દરેક વ્યક્તિ એે તેથી આપણેે સૌ સંકલ્પ લેવા જોઈએ કે રક્ષણ કરીશું નવા વૃક્ષો વાવીશું અને અન્ય લોકોને પણ આ માટે પ્રેરણા આપીશું વૃક્ષ વાવો પૃથ્વી બચાવો એ મા ત્ર સૂત્ર નથી પરંતુ સમગ્ર માનવ જાતના સુખી ભવિષ્ય માટેનું આવશ્યકતા છે
જીવન જીવાની પ્રણાલી છે તે તડકો રણકારી ફ પરિસ્થ કાર અલગ રહે છે આ ગુણમાં આપણને ધીરજ સનશીલતા અને મુશ્કેલની સામે મક્કામ રહીને આગળ તેમ છેટે છે તેથી વૃક્ષ માટે પ્રકૃતિ નો વિરુદ્ધ સંબંધિત આબોહવા, પરિવર્તન, સમસ્યા ને જતા રહેવા ના વૃષન મહત્ ને પૃથ્વી તાપમાન નિયંત્રણ કરવા માટે મદદ કરે છે. થશે તો આવા વધુ સુધર સે વરસાદનું ચૈત્ર વધુ છે સંતુલિત રહેશે અને પ્રકૃતિ નું સૌંદર્ય પણ જળવાઈ રહેશે. આમે સૌએ પ્લાસ્ટિકનું ઓછો ઉપયોગ કર્યું પાણી નો બગાડ જ કરવું અને વૃક્ષને નુકસાન પહોંચાડવાથી પ્રકૃતિ દૂર રહેવુ જોઈએ. પર્યાવરણની સુરક્ષા માટે વૃક્ષ સંરક્ષણ અને આ વૃક્ષારોપણ બને છે. સમાન રીતે જરૂરી છે સમાજમાં દરેક વર્ગ મળીને આ દિશામાં કામ કરવું જોઈએ છે હલો.
હા.
હમ્મ.
બે મિનિટ વૃક્ષ માત્ર કુદરતી સંપત્તિ નથી પરંતુ આપણા સાંસ્કૃતિ અને માધ્યમિકતા જીવનનો મહત્વનો ભાગ એ ભાગ છે. આપણા દેશમાં પીપળો વડે લીમડો આંબો તુલસી જેવા વૃક્ષોને વિશે મહત્વ આપ આપવામાં આવે છે. ઘણા તહેવારમાં ધાર્મિક પ્રસંગો વૃક્ષોને પૂજા કરવામાં પરંપરા આપણને પ્રકૃતિ રક્ષણ કરવાની પ્રેરણા આપે છે.
માટે હરિયાળુ અને તેજ પર્યાવરણ છોડવાય એ આપડી નૈતિકથી જવાબદારી છે આજે મેં વાવેલું એક નાનું રોપ આવતીકાલે વિશાળ વૃક્ષ બનીને અનેક લોકોને જીવન સુખ આરોગ્ય અને સમૃદ્ધિ લાવી શકે છે તે થી દરેક વ્યક્તિને પ્રકૃતિ પ્રત્યે પ્રેમ રાખીને વૃક્ષનું જતન કરવું જોઈએ. વૃક્ષ જોઇના જીવન અપૂર્ણ છે તેઓ આપણને ઓક્સિજન ખોરાક ઔષધિ સાથ છાયો અને સ્વચ્છ પર્યાવરણ જેવી અમૂલ્ય ભેટો આપે છે. તેથી આપણે સૌ સંકલ્પ લેવો જોઈએ કે એક વ્યક્તિ એક વૃક્ષ અને વૃક્ષ વાવો પૃથ્વી બચાવો જેવા સંદેશને જીવનમાં ઉતારીને હરિયાળુ સ્વસ્થ અને સમૃદ્ધ ભવિષ્યનું નિર્માણ કરીશું.
આ આજના સમયમાં વધતું પ્રદુષણ વ્યવસાય વૈશવિક તાપમાન અને સમગ્ર વિશે માટે ગંભીર સમસ્યા બની ગયા છે આ સમસ્યાઓ અસરકાર ઉપાય વધુમાં વધુ વૃક્ષો વાવાનો વૃક્ષ હવામાં રહેલા હાનિકારક વાયુને શોષી લે છે અને શુદ્ધ ઓક્સિજન છોડે છે. અને ધૂળ વાળું ઓક્સિજન પ્રદુષણ ઘટાડે જેના કારણે માનવ સ્વસ્થ માનવવામાં સ્વસ્થ સુધારે છે.
એ આપણે એટલું જ કહી શકીએ કે એક વ્યક્તિ એક વૃક્ષા વાવો બેટી બચાવો એમ કહેવામાં આવે તો આપડે સૌ વૃક્ષ વાવું જોઈએ અને પૃથ્વી બતાવીએ થેન્ક યુ.
વેલકમ.